હલો.
કેમ છો.
બસ મજામાં તમે કેમ છો?
બસ હું પણ મજામાં. આ તો અત્યારે બેઠી તી તો બેઠાં- બેઠાં એવો વિચાર આયો, કે આજકાલ તો સમયનું મહત્વ આપડે ઘણું હોય છે. કે કોઈની પાસે આમ પૂરતો સમય હોતો જ નહી કશા કામ માટે બી તો મેં કીધું આપડે બી સમયના મહત્વ વિશે કઈક વાત કરીએ.
હા એ તો તમે સાચી વાત કીધી કે સમય આમ દુનિયાની સૌથી કિંમતી સંપત્તિ છે કારણ કે ગુમાવેલો સમય આપડે ક્યારેય પાછો આવતો જ નથી પૈસા આપડે ગુમાવીએ તો ફરીથી કમાઈ શકાય છે પરં તું એક ક્ષણ ગુમાવીએ તો એ ક્યારેય પાછી મળતી નથી આપણને.
હા, એકદમ સાચી વાત કહી તમે અને સમય કેવું જીવન હા તમે કીધું એમ કે જીવનની કિંમતી સંપત્તિ છે પૈસા, વસ્તુ અને અન્ય બીજી વસ્તુઓ છે ને આપણે ફરીથી મેળવી શકાય છે. પરંતુ, એક વાર પસાર થઈ ગયેલો સમય, આપણે ક્યારેય પાછો આવતો નથી. એટલે, સમય નો આપણે સદઉપયોગ કરવો જોઈએ. ક્યારેય, સમય નો દુરુપયોગ ન કરવો જોઈએ. અને ઘણા લોકો કહે છે, ખબર? કે, સમય જ આપણું ધન છે. એટલે આ વાત છે ને, ઘણી સાચી છે. કે, જે વ્યક્તિ, સમય નું મૂલ્ય સમજે છે ને! અને, દરેક કામ સમયસર કરે છે, તે, જીવનમાં વધુ સફળ બને છે. અને, સમયનો બગડ બગાડ કરનાર વ્યક્તિ, ઘણી સારી તકો ગુમાવી દે છે. અને, સમય છે ને, વિદ્યાર્થી જીવન માટે પણ ખૂબ જ મહત્વનું છે. જો, વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરે, સમયપત્રક બનાવે અને- સમયસર તૈયારી કરે, તો પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકે છે. અને છેલ્લી ઘડીએ- -અભ્યાસ કરવાથી, એ લોકો ના મનમાં છે ને, તણાવ આવતો રહે છે. અને, એ તણાવને કારણે, એ લોકો બરાબર વાંચી પણ શકતા નહી. અને- -આખરે એમનું પરિણામ પણ સારું મળતું નથી. એટલે પહેલે થી, સમયસર આયોજન ની રીતે લોકો અભ્યાસ- -કરે તો વધુ સારું એમનું પરિણામ આવે.
હા, એ તો સાચી વાત કીધી તમે. સમયનું મહત્વ ઘણું છે. સમયનું મહત્વ આપણે સમજવું, એટલે આપણે જીવનનું મહત્વ- -સમજવું. કારણ કે, સમય આપણે સફળતાની ચાવી છે, પણને શિસ્ત શીખવે છે. અને, આપણા લક્ષ્ય સુધી પહોંચાડે છે. અને વ્યક્તિને જવાબદાર પણ બનાવતું હોય છે. સાથે સાથે, જીવનમાં સંતુલન પણ લાવતું હોય છે.
હા, અને સૌ પ્રથમ તો છે ને- દિવસના મહત્વના, આપણે છે ને, સમયનું આયોજન કરવું જોઈએ. તો સૌથી- -પેલા તો આપણે છે ને, દિવસના મહત્વના જે કામો હોય એની આપણે યાદી બનાવી જોઈએ. અને જે કામ, આપણેે સૌથી પહેલું જરૂરી છે ને- લાગે કે આ કામ મારે આજે પતાવવું જ પડશે, એ કામ આપણે છે ને પેલા કરવાનું. અ જેમ કે, આપણું અભ્યાસ, આપણું કામ, આપણેે આરામ કરવો પણ એટલો જ જરૂરી છે. અને, પરિવાર માટે પણ, આપણેે અલગ અલગ સમય ફાળવાથી- છે ને! જીવન આપણું વધુ સારું બને છે. અને- આજના સમયમાં, તો ખબર કે મોબાઈલ અને સોશિયલ મીડિયાથી સમય બગડે છે. જો, આપણે એ, મોબાઈલ અને સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરવામાં આવે ને તો. ઘણા કલાકો સુધી? આપડે મોબાઈલમાં અને મોબાઈલમાં વ્યસ્ત રહે- અને, આપણેે પોતાના કામની, જે પેલું મહત્વના કામ હોય ને- એ આપણે ભૂલી જઈએ, અને મોબાઈલમાં જ ઘુસ્યા રહીએ. અને આપણે સોશિયલ મીડિયા જોયા કરીએ. કા, તો ગેમ રમ્યા કરીએ- કા, તો બીજું ગમે તે, આપણે બસ ફોન આપણા હાથમાં હોયા કરે. બસ આપડે આપણું- કામ ના પતાય ને, મોબાઈલમાં જ આપણે રચ્યા પચ્યા રહીએ. તો, આપણો સમય, આપણું સમયનું મહત્વ આપણેે રાખવું જોઈએ. કે, એક વખત એ સમય જતો રહેશે ને. એ પછી, ક્યારેય પાછો આવવાનો નહી. આપણે બીજી બધી વસ્તુ તો છે ને પૈસા આપીને બી ખરીદી શકીશું. પણ, સમય જ એક એવી વસ્તુ છે ને, કે આપણે પૈસા આપીને નહી ખરીદી શકતા. ગમે તેટલો અમીર માણસ હશે ને, ગમે તેટલો- તો બી, એ છે ને, સમય ને ખરીદી નહી શકવાનો. એટલે આપડે છે ને અમીર માણસ હોય કે ગરીબ માણસ હોય બધા જ માણસ માટે છે ને સમય બહુ જ કિંમતી છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી અને વિદ્યાર્થીઓ માટે પણ સમય એ સૌથી આમ મોટ મોટી મૂડી છે. જો વિદ્યાર્થી આમ સમયનું આયોજન કરે તો એનો અભ્યાસ સરળ બને છે. એને પરીક્ષા નો તણાવ ઓછો થાય છે રમત ગમત અને જે શોખ છે એના માટે પણ એ સમય નીકાળી શકે છે. અને એ તેના મ આત્મવિશ્વાસનો પણ વધારો વધારો થતો હોય છે. અને સમયનુ સંચાલન એટલે આમ યોગ્ય સમય યોગ્ય કાર્ય કરું. કેટલા કામ સરળ ઉપાયો છે કે આપણે દિવસનું યોગ્ય રીતે આયોજન કરવું જોઈએ કે. આજને આખા દિવસનું લિસ્ટ બનાવવું જોઈએ કે શું કામ કરવાનું છે આજે પછી જે એમાંથી જે મહત્વના કામ હોય એ આપડે પેલા પતાવા જોઈએ અને જે એટલા જરૂરી કામ ના હોય તે આપણે પછી પતાઈએ તો ચાલે અને જે કામ હોય આપડે એને ટાળવા પણ ના જોઈએ કે આજે કરીશ કાલે કરીશ અને મોબાઈલ નો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ અને દરેક કામ માટે એક સમય આપડે નકી નક્કી કરીને રાખવો જોઈએ કે હા આ સમયે હું આ કામ કરીશ
હા એકદમ સાચી વાત કરી. અને સમય નો આપણે સાચો ઉપયોગ કરવાથી આપણને ઘણા એવા ફાયદા પણ થાય છે. કે આપણું કામ સમયસર પૂરું થાય છે. આપણને તણાવ ઓછો રહે છે આત્મવિશ્વાસ આપણામાં વધે છે અને જીવનમાં છે ને સફળ તા મેળવવાની સરળતા પણ ઘણી એવી સારી બને છે. સાથે સાથે આપણા પરિવાર અને પોતાના શોખ માટે પણ આપણે છે ને સમય આપણને મળી રહે છે અને સમય નું મહત્વ છે ને મેં કીધું આગળ એમ કે દરેક ઉંમરના લોકો માટે સમાન હોય છે. કે જે નાનામાં નાનું બાળક હોય કે પછી વિદ્યાર્થી હોય નોકરી કરનાર હોય વેપારીઓ હોય કે પછી વડીલો હોય દરેક માટે છે ને સમયનું મહત્વ તો એટલું જ છે. કોઈના જીવનમાં એવું તો હોતું નહી. કે આપણને બધાને ચોવીસ કલાક મળે છે અને બીજા કોઈને પચીસ કલાક મળે બધા માટે સમય તો સરખો જ હોય છે. એટલે સમયનું યોગ્ય આયોજન કરવું. જે વ્યક્તિ માસે સમય હોય છે ને એ પ્રોપર આયોજન થી કામ કરતો હશે ને ત્યારે જઈને એને સમય મળતો હશે દરરોજ દરોજ અને આપણા જીવનમાં છે ને સમય નું મહત્વ તો એટલું જ છે કે હું તો છે ને દરરોજ સમયસર કામ કરવાનો પ્રયત્ન કરું. કે જયારે હું છે ને આયોજન કરીને કામ કરું ને ત્યારે મારું કામ વધુ સરળતાથી પૂરું થાય. અને મને મનમાં શાંતિ પણ લાગે કે હા મેં મેં જે કામ ધર્યું તું મારું કે આજે દિ આજના દિવસમાં મારા આટલું પતાવાનું એટલું તો પતી જાય અને એ ઉપરાંત મારી જોડ સમય હોય ને તો એ બીજું બી મારું જે કામ પેન્ડિંગ હોય ને બીજા દિવસનું એ કામ પણ મારે એક દિવસમાં થઈ જતું હોય છે. તો મને વધારે શાંતિ લાગે.
હા, એ તો સાચી વાત કીધી અને દુનિયાની દરેક સફળ વ્યક્તિ આમ સમયની કિંમત સમજ. તી હોય છે, તેઓ આ સરખી રીતે આયોજન કરતા હોય છે. અ જે કાયમ હોય એ નિયમિત રાખતા હોય છે, સમયનો બગાડ કરતા નથી. અને દરેક ક્ષણનો આમ સદઉપયોગ કરતા હોય છે. ટેકનો ટેકનોલોજી પણ આમ સમય બચાવી શકે છે ને આપણો અને બગાડી. પણ શકે છે જો તેનો ઉપયોગ અભ્યાસ, સંશોધન, કૌશલ્યના વિકાસ માટે કરીએ તો. તો એ આપણા માટે લાભદાયક હોય છે, પરંતુ આપણે જો. ફોન લઈને રીલ્સ કે એવું કઈ સોશિયલ મીડિયા પર જોવા બેસી જાય તે આપણો સમય બગાડી પણ શક તો હોય છે.
હા સાચી વાત કીધી અને. આ તમે કીધું એમ કે આપણેે છે ને સમયનો બગાડ આપણે અટકાવી શકાય છે. કે મોબાઈલનો આપણે ઓછો ઉપયોગ કરીએ. સોશિયલ મીડિયા માટે આપણે મર્યાદિત સમય રાખીએ અને જે કઈ કામ આપણે ન ક્કી કર્યું હોય એ કામને આપડે ક્યારેય ટાળવું ના જોઈએ. કે એવું ના વિચારવું જોઈએ કે, ચાલ ને આજે નઈ કાલે કામ કરીશ કાલે નહી પરમ દિવસ કરીશ. એવું તો ક્યારેય ના કરવું જોઈએ અને. મારા મતે તો છે ને સમયનું સૌ થી મોલ્યુ મોટું મૂલ્ય તો એજ છે. કે સમય છે ને જીવનની એવી સંપત્તિ છે. જે આપણને એક જ વાર મળી છે. જી આ આવશે ને પન પછી પાછી ક્યારે આવાની જ નથી. એક વાર મળશે પછી ક્યારેય એ સમય પાછો આવવાનો નથી. એટલે, દરેક ક્ષણનો આપણે છે ને સારો એવી રીતે ઉપયોગ કરવો જોઈએ.
હા, એ તો ઘણી સાચી વાત કીધી. ઘણા લોકો આમ પૈસા કમાવામાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે ને કે. એ લોકો પોતાના પરિવારને પન સમય આપી શકતા નથી, એટલે યાદ રાખવું જોઈએ કે બાળ કોને સમય જોઈએ એટલે બાળકોને સમય આપવો જોઈએ માતા પિતાને. સમય આપવો જોઈએ, મિત્રો સાથે પણ આપણે સમય પસાર કરવો જરૂરી જ છે.
હા, અને આ સમયનું મહત્વ છે ને. ખાલી અભ્યાસ અને નોકરીમાં જ નહી હતું. સમયનું મહત્વ તો જીવનના દરેક ક્ષેત્રમાં હોય છે. કે પરિવાર સાથે સમય વિતાવો, મિત્રો સાથે વાત કરવી, સ્વાસ્થ્યની કાળ જી રાખવી અને આરામ માટે પણ આપણે સમય કાઢવો એટલો જ જરૂરી છે. અને આગળ કીધું એમ કે, સમયનું યોગ્ય આપણે આયોજન કરીએ ને. તો જેમ કે આપણે દરરોજ સવારે વહેલા ઉઠવું. અને એક દિવસ પહેલા છે ને આપડે. કાલે આપડે શું કરીશું એનું આયોજન આપણે આજે બનાવી દેવું જોઈએ. અને જે બીજે કામ આપણે મહત્વના હોય એ કામ આપણે પહેલા કરી દેવા જોઈએ. એવી રીતે આપડા જે બિનજરૂરી કામ હોય. એમાં આપણે ક્યારેય સમય જ બગાડવો ના જોઈએ. અને આપણે છે ને સમયનું આયોજન. કરીશું ને તો આપડા મનમાં છે ને માનસિક શાંતિ પણ મળશે. કેમ કે, જયારે બધાં કામ સમયસર પૂરા થશે ને. ત્યારે આપનને છે ને મગજમાં થોડોક તણાવ ઓછો થતો રહેશે. અને આપણા શરીરમાં છે ને એક આત્મવિશ્વાસ વધશે. કે હા મારું કામ તો કમ્પ્લીટ ટાઈમ પૂરું થઈ ગયું. હવ મન કોઈ જ કશું નઈ કેય તારું આ કામ બાકી છે, આ કામ બાકી છે. અને જો આપડે મોબાઈલને મોબાઈલમાં રચ્યા પચ્યા રહીશું તો આપડું કામ પણ પતવાનું નહિં. એટલે થોડું સોશિયલ મીડિયા અને મોબાઈલને છે ને આપણે જોવામાં ઓછો સમય આપણેે પસાર કરવો જોઈએ, એટલે મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ, પણ કેવું કે થોડો મર્યાદિત સમય એનો કાઢવો જોઈએ એમ.
હા, એ તો સાચી વાત કીધી. સમય આમ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. તેનો સદઉપયોગ કરનાર જે વ્યક્તિ છે. એને સફળતા, સંતોષ અને સમ્માન પ્રાપ્ત કરતું હોય છે. અને સમયનો આદર કરવો એટલે પોતાના જીવનનો આદર કરવો એ પણ આપણે કહી શકીએ.
હા સાચી વાત. બસ અંતે તો આપણે એટલું જ કહીશું કે સમય એ છે ને જીવનની સૌથી અમૂલ્ય ભેટ છે. એટલે એક વાર એવું નઈ કેતા કે પૈસા આપણે ગુમાવી દઈશું ને તો એ ક્યાંકને ક્યાંક આપણે કમાઈ બી શકીશું અને મેળવી પણ શકાશે. પરંતુ જયારે આપણે ગુમાવેલું આપણો સમય હશે ને એ આપણે પાછો ક્યારેય ખરીદી નહીં શકાતા એટલે આપણે છે ને આપણા જીવનમાં દરેક ક્ષણનો આપણે સદઉપયોગ કરવો જોઈએ. અને આપણે આપણા જીવનને સફળ બનાવવો જોઈએ.
હા, વાંધો નહીં, સારું- સારું ચલો પછી વાત કરીએ.